હા, આવે છે.
હલો.
હા, હા, આવે છે, બોલું.
હાલો, તમને મારો અવાજ આવી રહી છે?
હા, આવે છે, આવે છે, બોલો.
તો આજે મે હું વાત કરીશ કે, અમારા ગામમાં હમણાં ઘણો બધો ખુબ જ વરસાદ આવી રહ્યો છે, જેથી કરીને અમારા ગામમાં ઘણું બધું નુકસાન શા થઈ ગયું છે.
હમણાં અમારા ગામમાંની જ વાત કરીએ, તો અમારા ગામમાં બહુ વરસાદ આવવા તે અમારા ગામ ના આગાડી એક ઝાડુ પડતા ત લાઈટ થાંણા તૂટી ગયા, જેથી કરીને અમને લાઈટ ની ખૂબ જ તકલીફ પડી. અને તે થાંભળુંડી પડી જતા, ઘણા બધા લોકોને ખેતરમાંને નુકસાન પણ થયું. અને તે લાઈટ તૂટી જાય છે, મને આખો દિવસ લાઈટ ના મળે, જેથી કરીને અમને ઘણી બ પ્રોબ્લેમો થાયણ ના કપડા ધોવા માં પાણી ન મળી રહ્યું. ઘણી બધી પ્રોબ્લેમો થઇ, અને એમણે અમારી ખેરગામ સિટી માં ખુબ જ જણાો વરસાદ આવી ગયો. ગયો છે, તો તેમાં ઘણી બધી જગ્યા પાણી ભરાઈ ગય છે, જેથી કરી ત્યા ઘણા બધા લોકો ફસાય જાય છે. એક્સિડન્ટને એવું ઘણું બધું થાય છે. અને હમણાં અમારે ગામમાં પ અજંડા શોખ છે, ત ઘણું બધું પાણી ભરાય જતા. ત્યાંના મંદિરોમાં પણ અંદર પાણી ઘુસી ગયું છે, અને તે પાણી ઘુસી ગયું. પછી ત્યાં આગાડી છોડાગાઢ જતા અમા વર્તન કર પ અમા ખેરગામમાં ઘણી જગ્યા પાણીઓ ભરાય ગયા, જેથી કરીને ઘણાવાડાા લોકોને ખુબ જ નુકસાન થયું, અને ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થઈ. હમણાં વરસાદ આવવાથી વ ઘણા બધા જગ્યા અમારા ગમે એક્સિડેન્ટો પણ થયા છે. અ તમને કહું તો અધરમ આ- - ખેરગામથી ધરમપુર વાળા રસ્તે જલા બે ટ્રકનું એક્સિડન્ટ થયું છે. અને હમણાં ની વાત કરું તો, હમણા હા. તનો થાંભળ તૂટી પડી છે, જે ખુબ જ હાનિકારક વસ્તુ છે, મનો થાંડો ત્યાં કોઈ ગાડી જાતી ન હતી, એટલે ગાડી તો જાતી હતી. તો. એ વાહનોને ઘણી બડું નુકસાન થશે, અને થાંળો તૂટા એ લોકોને અકસ્માત ઘણી ખરાબ રીતે તો ત્યાંને તે લોકોને હાનિકારક થાય છે, તેમને ખૂબ જ નુકસાન થતે. અને રસ્તા પર ઘણા બધા વાયરો પણ પડ્યા હતા, જેથી કરીને કોઈને ટચ થી જાયને કરંટ લાગતી તો, તે લોકોને ખુબ જ ભયજનક હતું. અને ત્યાં તો ઘણા બધા ટ્રકનું એક્સિડન્ટ પણ થયું હતું, બહુ જ ખરાબ થયું, તેમાં બે ત્રણ જણા મૃત્યુ પામ્યા. અને બે-ત્રણ જણાને ખુબ જ ખરાબ રીતે ટ્રોકાવ છે, બીજા લોકોને પણ ખુબ જ નુકસાન થયું. કોઈના ખેતરોમાં એવું ટ્રગ ઘુસી ગયા, અને તેમાં સારો પાક હતો એ લોકોને ખુબ જ નુકસાન થયું. અને બીજી વાત તો અમારા અહિયાયા ગામમાં જ તળાવ ખુબ જ ભરાઈ જવાના છે, કારણ કે પાણી બધાને ઘેરો ઘરમાં આવી ગયો. અને તે ઘરમાનું બધું પાણી આવી ગયું, જે ઘરમાં સામાન હોય તે, પણ ભીનાઈ ગયું. અને બધું ઘરમાં છે મારે. બધું બહાર પાણી કાઢવા પડ્યું, અને ઘણી બધી સિટીઓમાં અમારે દુકાનોમાં પણ ગામમાં પાણી ઘુસી ગયું, જેથી કરીને હમણાં ઘણું બધું ક નુકસાન થાય છે, અને હમણાં જોવા જાય તો, પાણીનો નાશ જ નથી થતો વહેલો. ઘણા બધા લોકો જેમ તેમ કરીને પાણી કાઢે છે, પોતાના ઘરો, દુકાનોમાંથી. અને હમણાં તો ખેરગામ, વલસાડ જેવી સિટીઓમાં નવસારી છે, તા હમણાં જ એક બસ ફસી ગઈ હતી, જેના માં ઘણા બધા લોકો મુસાફરી કરતા હતા, અને તે મુસાફરી કરવામાં એ લોકોને ખુબ જ નુકસાન થયું, કેમ કે તેમાં ઘણા બધા લોકો બસમાં મુસાફરી કરતા હતા ને ત્યાં. નવસારી આ, પારડી આ, પારડીથી નવસારી જતી બસ વચ્ચે રોકી, ત્યાં ખુબ જ પાણી હતું, તો ત્યાં બસ રો કવા પડી અને બસ ના અડધે સુધી પાણી આવી ગયું હતું, જેથી કરીને બસ આગળ જ ન વધી શકતી હતી. તેથી કરીને, તે લોકો ને ખુબ જ દું ત્યાં સંકટનો ભય થયો. અને બધા લોકોએ પોતાના બાળકોનો પોતાના જીવ બચાવીને ત્યાં એ લોકોએ કર્યું. અને એ બસ હજુ પણ ત્યાજ ફસાયેલી છે, અને ઘણા બધા એવા વિસ્તારોમાં ખુબ જ પાણી આવી ગયું છે, અને ઘણા લોકોને ખુબ જ નુકસાન થઇ ગયું છે. અમે વરસાદના કારણે ઘણા બધા વૃક્ષોને આપ પડી જાય છે, જેથી થી કરીને, કોઈના ઘરો પર પડે, તો તેમનું ઘર પણ નુકસાન થાય, અને ઘણા લોકોને ઈજાગ્રસ્ત પણ પહોંચે છે. હમણાં ઘણા બધા લોકોને ઘરના પતરા ઉડી ગયા છે, અમારા ગામમાં એક જણા ના ઘરના પતરા ઉડી ગયા, ઉપર નો આખો સેટ ઉડી ગયો હતો, જેથી કરીને, તે લોકોને ચોમાસામાં ખુબ જ મુ સ્કેલી પડી. અને તે લોકો એ જેમ તેમ કરીને, પોતાના ઘરના પાસા પતરા લખાવ્યા. અમને લખાવ્યા છે, અને થોડા સમય બાદ અમારા ખેતરમાં અમે પાક પાક લાખ્યો હતો, તે પાકમાં ખુબ જ ઘણું બધું પાણી પડવા ના, કારણે વરસાદનું પાણી પડવાના કારણે પાક ઘણો બધો ખરાબ થઈ ગયો છે, અને પાક ખરાબ થઈ. અને બીજી વાત કરું તો, એ કે અમે જે પાક કર્યો હતો, તેમાં પાણી પૂરતી માત્રામાં નઈ પણ ઘણી માત્રામાં પડી ગઈ, જેથી કરીને તેમાં ઘણો બધો વરસાદ પડી ગયો. અને પાણી થી બધો પાક નાશ થઈ ગયો, અને પાક બચયો જ નહીં, આ થોડો ઘણો જે બચ્યો તે પણ અમારે જેટલા અંદર પાકમાં પૈસા નાખ્યા હતા, તે એ તો નીકળ્યા જ નહી, પણ અમે લોસમાં ગયા અને અમે ઘણો બધો પાકની ઉમીદ રાખી હતી, પણ આ વરસાદે અમને. એ ના અપાવી અને હમણાં વરસાદ આવ્યો એ ખુબ જ સારી પણ વાત છે. બધાના પામ નવો પાક જેમ કે ડાંગર છે, તે પાક ઘણા બધા લોકોએ લાખ્યો છે, અને તેમાં પાણી ની હમણાં ખુબ જ જરૂરત છે. હમણા વરસાદ આવે, તે એ ખુબ જ સારી વાટશે, અને ખૂબ જ ખરાબ વાટશે, કેમ કે ઘણી જગ્યાઓમાં એટલો બધા વરસાદથી લોકો ના ઘરમાં. અને દુકાનોમાં અને બીજી કોઈ પણણ જગ્યા પાણી ભરા જાય છે, જેથી કરી લોકોને રહેવા માટે. કેલી પણ થાય છે, અને હમણાં તમે જોવા જાવ, તો લોકોના ઘરોમાં પાણી અંદર ભરાઈ જાય છે, જેથી કરીને તો એ લોકોને હજુ પણ ઘરમાં રહેવાની ખુબ જ મુશ્કેલી પશે અને વધુ વરસાદ ના કારણે, કોઈના ઘર ના આજુબાજુ જાડવા પડી ગયા, તેડ પર પણ પડ્યા તો, તે લોકોનું ઘર તૂટી ગયું છે, અમે બે ઘસ થઈ ગયા છીએ તે, લોકોને અમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એ લોકો ત્યાં ઘર કોઈ જગ્યા લોકોને રહેવા માટે સહારો નથી. અને હમણા ઘણી બધી જગ્યાએ વરસાદ આવવાના કારણે બડી લગ્યા. રસ્તા પર રસ્તા દેખાતા, અને નદી-નદી વાળા વિસ્તારમાં આપણે જઈ તો, ર બે બે નદી વચ્ચે રસ્તો હોય, તો રસ્તો દેખાતી ના હોવાથી. ઘણી બધી જગ્યાઓ એ લોકો ડૂબી પણ ગયા છે, અને વરસાદ હમણાં આવાથી ઘણી બધી જગ્યા હમણાં પડવા. ફરવા જેવી જગાઓ લોકો જાય છે, જેના કારણે વધુ વરસાદ થી લોકો બધા ફરવાડતો જાય છે, પણ એ લોકો અંદરનેવા જવાના ચક્કર માં અંદર જાય છે, અને પછી નાના હતા, નાતા એ લોકોનો પગ લખી જાય. તેથી ડૂબી જાય છે, ઘણો બધા અકાશમાં થાય છે. તો મારે તો એટલું જ કેવું કે હમણાં ઘણા વરસાદનો વરસાદનો માહોલ છે. અને વરસાદથી આપણને ઘણા બધા નુકસાનો પણ થાય છે. તો આપડે વરસાદમાં બહાર નીકળવું ના જોઈએ. અને કોઈ કામ હોય તો, એ નીકળવું જોઈએ હમણા ઘણા બધા નાના બાળકોને એ લોકો હમણાં હિલ સ્ટેશન છે, વિલસન હિલ છે. પછી મોટી કોરવાડ છે, એ ઘણા બધા હિલ સ્ટેશનો પર જાય છે, ફરવા માટે અને ત્યા ફરવા જાય છે, અને ત્યાંથી ઘણા બધા લોકો ફરીને ફોટાને પાડે છે ત્યા. ઉપર ચડીને, કોઈ અકસ્માત થઈ ગયો, વરસાદ ના કાર ખુબ જ વરસાદ આવતા, ગાડી લીપસી ગઈને, એ થ ખુબ જ હાનિકારક છે. તો મારેવું છે કે, હમણા વરસાદ ના કારણે બધા ફરવું જવું ના. અને હમણાં ઘણા બધા લોકો ફરવા જાય છે, અને હટ તમારો શું કેવા હાથમાં?
કમ પ્રમા હું એ પ્રમાણે અઢ વર્ષ કારણે ખૂબ જ મોતર લોકસાન જો છે, જે વરસાદ પડ્યો છે, ત્યાં એટલી માત્રામાં પડ્યો છે કે, પાણી ઠેક થઠેક ભરાઈ ગયા છે, અને જ્યાં વરસાદ નથી. ત્યાં એકદમ પાણીની શોર્ટેજ થઈ ગઈ છે. પરંતુ વરસાદ ન અત્યારે કઈ નામો નુકસાન નથી, વરસાદ જે પ્રમાણે આવા જોઈએ તો એ ચાલતુ, હસુ, તો ક મ દવ હસુ તો વતા નિમ નિિયામસે પણ વર્સા જ. એવી એક્ટિવિટી થઈ કે, જેમાં ઇવાપોરેશન વધી ગયું, અને અને જ્યાં વરસાદ પડ્યો. ત્યાં એક સાથે વધારે વધુ પડતો, વરસાદ ત્યાં પડી ગયો, અમારે ત્યાં સુરતમાં જઉ તમને તો ત્યાં એટલો બધો વરસાદ પડ્યો કે, બધા દુકાનોમાં પાણી જતું રહ્યું છે, જેથી જે સિટીઓમાં દુકાન છે, એ લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે, પ્રોપર ડ્રેનેજ પાણી ડ્રેન ના થતાં મોટુ નુકસાન અ દુકાન માલિકને. ભોગવું પડ્યું છે, બધું માલ પણ બગડી ગયો.
નુકસાન થયું છે, પાકમાં ઘણું નુકસાન થયું છે. જેના લીધે ચોમાસુ એક તો. જ્યાં છે, ત્યાં બહુ વધુ પડતું જ આવી ગયું છે. ઓછું રહી ગયું છે, જેના કારણે બધાને ખૂબ જ નુકસાન થયું છે, ને તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે અત્યારે ફરવાના સ્થળોએ ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે, એને બધાએ સાવચેતી રાખવી જોઈએ. શું છે, કે અત્યારે ફરવાની જગ્યાઓ એવી થઈ ગઈ છે, કે જ્યાં પૂર આવી જાય કોઈક સમજો કે તમે કોઈ અ માનો કે તમે કોઈ ડુંગર ઉપર ગયા અને ત્યાં વધારે કોઈ દૂધ હોય ત્યાં તમે નહવા માટે જાવ છો તો ત્યાં એક સાથે વરસાદ આવવાને કારણે ઘણી બધી લોકો તણાઈ ગયા અત્યારે જ એક અમારે એયાની વાત કરુ તો એક ટોકળે સ્કૂલે જતે હતી ત્યાં અચાનક પાણી વધ્યો અને ત્યાં પુલ પર એ તણાઈ જતા એના પપ્પા એને બચાવવા ગયા તો એને માં એના છોકરી તો સેફલી બચી ગઈ પણ એના પપ્પાનો જીવ જતો રિયો તો એ અત્યારે જે વરસાદનો માહોલ છે. એમાં બધાએ સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે. અને એક બીજી વસ્તુ કે અત્યારે વરસાદ છે, છે, તો અવે વરસાદ એક સાથે પડી ગયો છે. પરંતુ એને આપણે સેવ નહી કરશું તો એનો કોઈ મતલબ રહી નથી તો આપડે વરસાદને બચાવવાના બી પૂરતા પ્રયત્નો કરવા જોઈએ જેવું કે આ પણે એને વોટરનું સ્ટોરેજ આપણે બોરવેલમાં ઉતરવું જોઈએ તળાવોમાં જાવા દેવું જોઈએ. પ્લસ આપણે એને સ્ટોર થાય એવી આપણે કંઈ કરવું જોઈએ પાણી દરિયામાં એના કરતાં આપણે જેટલું પાણી બચે એટલું બરવેલમાં કુવાઓમાં ઉતારી આપણે એનું સેવિંગ કરી શકી તો એ માટે અને આવનારી પેઢી માટે પણ એ પાણી આપણને ખૂબ ખૂબ જરૂર પડશે અને તમે જોવ તો અત્યારે જે પ્રમાણે વરસાદની ઋતુ છે, તો એ પ્રમાણે હવે અત્યારે એક સાથે વ રસાદ આવી ગયો છે, પણ હવે જો બંધ થઈ જાય વરસાદ તો પાછો ક્યારે આવશે એનું પણ કઈ નક્કી નથી એટલે આપણે આપડી રીતે પૂરેપૂરું લઈને ચાલવું જોઈએ સેફ્ટીમાટે આપણે વર સાદનુ પૂરેપૂરો બચાવ કરી શકીએ અને આગળ પણ જે પણ પરિસ્થિતિ હોય તમે લડી શકીએ ધન્યવાદ